અવાજ આવે છે ભાઈ હલો હલો હલો હલો હાલો હલો હાલો હલો હલો હલો હલો
બોલો
અવાજ આવે છે ભાઈ
હા આવે છે અરે એક ઇનકમિંગ કોલ આવી ગયો હતો
હા બરાબર
આજે રિઝલ્ટ લેવાનું છે ને અમારે ડીપાર્ટમેન્ટમાંથી તો એના બેસ્તુ કોલ હતો ફ્રેન્ડ નો કે આવો છો લેવા એમ માફ કીધું જોઈએ હવે
મોસમ મસ્ત થયું છે કઈક ફરવા બરવા જવાય
હા જોવ અત્યારે વરસાદની સિઝન છે ફરવા જવા જવું હોય તો જોકે અમે ડિપાર્ટમેન્ટ માંથી લઈ ગયા હતા અચ્છા હ તમારે ક્યાં તમારે લઇ જાય છે ક્યાં
અમારે લઈ જવાના હતા ઉત્તરાખંડ એટલે કે બધું ફાાઈનલ બી થઇ ગયેલું ઉત્તરાખંડ લઈ જવાના હતા હાલ નઈનીિત તાલ ના બધે જોવા જવાનું હતું પરંતુ જોવાનું શું થયું આ આપલું ટિકટ જ કન્ફર્મ ના થઈને એ ટાઈમે પૈસા ફી પણ આપી દીધેલી ડિપાર્ટમેન્ટમાં પણ ટિકટ કન્ફર્મેશન ના થાય ને તો પ્લાન એો ટૂર કેન્સલ રહ્યો તમારે લઇ ગેલા ગાઈ
હલો
શ ક ચાલ હલો
હા
હમ ઈન્ડિયા ના કેપિટલ દિલ્લી લઇ ગયા ત આ વર્ષે
બરાબર કેવો રહ્યો અનુભવ તમારો
હા સારો હતો અનુ બઉ જો મેક્સિમમ ખર્ચો બધો સ્ટુડન્ટનોો જ હતો સરે કઈ ખર્ચો કરાવ્યો ન વધ પણ એટલીસ્ટ એ કે ઓછા પૈસામાં હતો ટુર એમ એટલા પૈસામાં તમને આખું દિલ્હીને બધું ફેરવીને પાછું પાંચ દિવસ રહેવાની સુવિધા ને પ્લસ રિટર્ન લાવે એટલે એટલું વિનપ છે એમ બીજો ખર્ચો આપડો હતો
ખર્ચો તો બરાબર છે પણ કેવું ફરવામાં મજા આવી
હમ ફરવામાં તો જોકે મજા આવે ને કેમ કે હ પાંચ દિવસ અને બારની સ્િતિમાં ગયા હતા
બરાબર
ર પ્રદેશ ને એ બાજુની સાઈડ કેવું છે કે આપડે એ પેલા તો ગુજરાતીની બાર ની કરીએ એટલે અલગ જ અનુભવ રહે આપડો એમ આમ સારું પણ આપણા ગુજરાત જેવું નહીિ એમ
હા અને મોટી મોટી બિલ્ડિંગોન બને
હા એજ પ્રદુષણ ને એવું હોય પણ અમે જે એરિયામાં ગયા હતા ને એ એરિયા એટલો બધો એવું નતો એમ ત્યાં બધું વ્યવસ્થિત હતું બધું કંટ્રોલમાં હતું પ્રદુષણને હથે બાકી આપડે જાણીયે છે કે દિલ્હીમાં કેટલી ફેક્ટરીઓ કંપનીઓ લેવ
હ મેઘ ગઈ વખત મોન માં જુનાગઢ ગયેલા ને બધા ફ્રેન્ડ સર્કલ ગયેલા તે ઘણી મજા આવેલી અમ કુદરત ની ન કને કેવું મોનસૂન માં જે એટલે આમ વાદળ ઉપર આપડે હેડતા હોય ને એવો અનુભવ થયેલો જુનાગઢ તમે ગયા છો કોઈ વાર જુનાગઢ
હા પૃથ્વી પર સ્વરગ કેવાથ યાર હમ હમ હવે થોડા ટાઈમ હા થોડા ટાઈમ પછી નજારો પાછો થશે અ કાલે જ જાણવા મ કાલે જાણવા મળ્યું કે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો વરદ નું આગમન નઈ ગર્યું
હા ચોમાસામાં જુનાગઢ જવાની મજા જ કઈકર છે.
હ આ વર્ષે એ પણ પ્લાન છે અમારા ફ્રેન્ડ સર્કલ માં વાત થઈ છે. તો એ એમ કેતા હતા. કે આપડે નેક્સ્ટ જુલાઈમાં ક્યારેક ગોઠવશું જવાનું
બરાબર અમારે મામાં આથેરાન જવાની ઈચ્છા હૈ પરંતુ એ માથેરાન મહારાષ્ટ્રમાં માથેરાન આવ્યું ને
હા ઓ પેલું એકદમ ડેન્જર પ્લેસ
ડેન્જર નહી એ કોય. હા.
બધું જ પણ ચડવા ઉતરવાનું એટલું ડેન્જર છે ને કે તમે જો નીચે જાવ ને
એ એ તમે વાત કરો છો. હાલો. એ તમે વાત કરો છે એ હરિહર ફોર્ટ. હરિહર ફોર્ટ આ હું તઈની વાત નથી કરતો. ઉમા રન ની વાત કરું છું તો એ પેલી ટોય ટ્રેન ચાલે ને અને તઈ કોઈ બી વી લાવ નથી. કેટલા વિસ્તાર માં માથેરાન વિસ્તારમાં કઈ ટોય ટ્રેન ચાલે, ઈ રિક્ષા ચાલે અને ગોડા. મીન્સ કે તઈ કોઈ બી વ્હીકલ અલાઉ જ નથી એમ. તમારે બધું જાતે જ હળી ને કરવું પડે તો ઘોડા નો ઉપયોગ કરવો. એ રીતે એક્સપ્લોર કરવાનો
બરોબર.
તમા ફ્રેન્ડ સર્કલ જઈએ એવું વિચારે મોનસૂનમાં.
જવાયલ પાઈપ આવે જ મજા આવે.
હા. કેમ કે મોન્સૂનમાં જ ફરવાની મજા આવે.
હમ્મ, અ આ વર્ષે તો ખબર નઈ એબાજુ ક્યાંય જવાય તો પણ અમારા ફ્રેન્ડ સર્કલમાં એવી વાત થઈ છે કે જૂનાગઢની ટ્રીપ ગોઠવવાની કે છે. જૂનાગઢ, દ્વાર કા અન સોમનાથ.
હમ્મ, દ્વારકા બી મસ્ત તો પ્લેસ છે યાર.
હા. હા, પણ આ વખતે ગણતરીમાં એમ જ છે કે પેલા દ્વારકા જઈને આવીએ કેમ કે શું છે કે પ પછી જૂનાગઢ ચડ્યા ઉતર્યા પછી તમે ખાસ ત્યાં પર નાં જઈ શકો આનંદમાં આવ. એના કરતા પેલા દ્વાર કરી આવીએ તો દ્વારકાથી રી સોમનાથ. સોમનાથથી જાઈએ પછી જૂનાગઢ અને ત્યાં આરામ કરી લેવાનો રોકા છું. અને પછી શાંતિ. નેક્સ્ટ ડે ટીપ કરાય.
હમ અને લાઈફમાં શું કેવાય હરવું ફરવું બો જરૂરી છે એના લીધે આપણું માઈન્ડ ફ્રેશ રે અને પ્લસ કે આપણને નવા નવા અનુભવ થાયને ઘણું બધું નોલેજ પણ આપણે પ્રાપ્ત થાય એટલે કોઈ પણ જગ્યા એક્સપ્લોર કરવી જરૂરી છે. છે એમ. લાઈફમાં.
એય પેલી વસ્તુતો લાઈફ છેને ગધેડાની જેમ કરી દેવાની હોય. કેમ કે આખો દિવસ મહેનત કરો કે આખું વર્ષ મહેનત કરો કે મહેનત નય કરોને તો પણ છેલ્લે થવાનું તો એક જ વસ્તુ. કે છેલ્લે તો દેટ તો કન્ફર્મ જ છે આપડી. મરવાનું જ છે એના કરતા શાંત જેટલું છે ત્યાં.
મોત થેય જેય જાણે.
હા
હા એજ ના લાઈફમાં એક વસ્તુ ના લાઈફમાં વસ્તુ નક્કી છે કે મૃત્યુ ન ી છે ગમે તે હોય એ જન્મવાની સાથે તમારું મૃત્યુ ું નક્કી જ છે એમ
ટેન્શન લઈને દિવસો તો હોય તે હા ટેન્શન લઈન દસ તોય ને વગર ટેન્શન જઈશો તોય છેલ્લે તો એક જ વસ્તુ છે હમ કરતા જ જે છે એનો આનંદ લયો
એમાં કુવામાં ના દેડકા બનીને રહ્યું કરતા બધ એસપ્લોર કરવું હેારું
એક જગ્યાએ પડ્યું રહવું એનું કરતા ચાર જગ્યા પ છે તો અમને તો એમ થશે કે નહી ચલો આટલું તો સેટસફેક્શન. હવે મારો માટે.
હમ. અને એનાથી નવે જીવનમાં નવી નવી. ખડો બને પછી. એ અદોને. જીવવાની કઈક મજા જ કઈક વાર છે યાર.
હ અને બીજી વસ્તુ એ છે કે ફ્યુચર કોને જોયું પહેલી વસ્તુ. કે કાલ શું થવાનું કે પરમ દિવસ. શું થવાનું કે વર્ષ પછી શું થઈ જવાનું છે કોઈને ખબર નથી. એના કરતાે છે. જાર મોત કરી લેવાની. તય્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે. એવું નથી કેતા કે આપડું લાઈફ. સ્ટ્રગલ ના કરવી કમાવું નહી કે મહેનત ના કરવી મહેનત એની જગ્યાએ છે અને ફરવું ફરવું એની જગ્યાએ છે લાઈફને બેલેન્સ કરવાની. વધદીી રીધ છે. .
સ્ટ્રગલ તો બધાની લાઈફ. રહેવાનું પણ થોડો ટાઈમ કાઢીને પોતાની શું કેવાય આમ આ રીતે ફ્રેન્ડસ જોડે ફરવા જઈએવા તો પોતે ફરવા જઈએ ને ફેમિલી. સાથે તો એના. જીવન જીવવામાં મજા આવે એમ--.
હા એવું નઈ ફેમિલી સાથે એકલા પણ જવાય--. પણ ફ્રેન્ડ સ--. સર્કલ વસ્તુ જ અલગ છે કે ફ્રેન્ડ સર્કલ મા. તમને ગમે એ માહોલ હોય ને એમાં મજા જ આવે. એટલે હવે--. તો મે પણ એવું કરેું છે કરી લેવાની જે થાય એ પછી ફર ફ્યચર ન વિચાર પ્રેઝ લેવા બગાડીએ પ્રેઝન્ટ તો સરું જ ને ફ્યુચરમાં કદાચ જો આપડું પ્લાનિંગ નહીં પણ હોય ને એ થવાનું તો છે. હવે એ એ બધું પેલા. એ લખેલું જ આપડું--. કિસ્મત હોય એ બધુ હોય--. કેમ આને આપડે નવા--. પ્લાન કરીએ એનો કોઈ અર્થ જ નથી ગોડ પ્લાન છે--. . એટલે હવે તો વિચારી લીધું છે કે લાઈફ ને એન્જોય જ કરી લેવાની છે ફ્યુચરની ફ્યુચરમાં જોઈ લેશે
બરાબર સારું ચાલો ને કોક દિવસ આપડે મળીને ફરવા જઈએ આવી કોઈક ટ્રીપ ગોઠવીએ બરાબર
ઓ કે તો કોલ કરજો એ ટાઈમે હમ બાઈ